હા શું કરે.
બેસી રેલી હતી એટલે તને ફોન કર્યો. હા થઈ ગયો તું એ.
મારો ભી બસ થઈ ગયો બેહી રહેલી છે.
હા શું કરે બધા.
બધા પોતપોતાના કામમાં વ.
હમ અહીિયાં બી એવુંજ છે.
હમ એ તો બધી જગ્યા જ છે.
હમ એ તો એવુંજ હોય જમવાનું.
જમાનો બનાવવાન તૈયારી.
હમ બરાબર છે. આપણને તો કઈ આવડે ને એટલે આપણે તો કઈ બનાવે પણ નહી. એ તો.
જમવાનું જે.
એજ તો આપણેે ખાલી ઓર્ડર કરીને ખાઈ લેવાનું હા બનાવા જો. ઓકે તો એના કરતા ઓર્ડર કરીને પીઝા બર્ગર જે આપણું ઓલ ટાઈમ ફેવટ.
હમ.
પણ લાગે હ પણ એ તો કેવું કે લાગેવું કે. આપડે ઓનલાઈન મંગાવીને ખાઈ લઈએ પર એમાં શ પછી એનો ખર્ચા દખ જાય ને.
હા એતો છે.
ડિલિવરી ચાર્જ અને વસ્તુ કેટલી મોંઘી પડે. ગ આપે ઘરે બનાવીને ખાઈ લઈએ એ સારું.
એ સારું પણ હવે બધાને જોઈને એવું થાય કે આપડે ઓનલાઈન આવી રીતે કરીએ તો કેટલું સારું.
એજ તો એક બાજુથી હારું તો પડે એવું જ્યારે હ કરતા
હા, એ તો છે. બધા વધારે પડતું ઉપયોગ કરે ઓનલાઈન શોપિંગ.
શોપિંગ એમ ઇઝી. છે કે કશે આપણેે ક કઈ લેવા જવાનું મગજ મારીને જેજ તે ઘર બેઠા. આવી જાય.
હમ.
તો એનો ચાર્જ બી એટલો જ લાગે પછી.
એ એનું ફ્રી ટાઈમમાં બેય રહેલા હોય તો ફોનમાં એમ જોઈ ભી લેવાય. કે આ છે.
જેને નું નુકસાન બી છે.
હમ.
હ ફ્રોડ બી બહુતા છે.
હા ખબર પેલોું બધા એમ કે ફોન મંગાવે તો નહી આવે.
અરે હા, એવું થયેલું છે મારા બાજુમાં જ કઈ. ફોન જ ફોન વાળું માંજ આવું કઈ થતું છે કે ફોન ઓર્ડર કર્યો બધું બરાબર હતું ને પેલ આને શું કેવાય. પેમેન્ટ ઓલરેડી કરી દીધેલું ઓનલાઈન. ને પછી જે ઓર્ડર કરેલું એતો હતું. આવું ક્યુ એટલે. એટલે આવી કોઈ એમ આપડે વસ્ તો મંગાવવા પેલ્લા એમ વિચાર તો આવે પર આવું કઈક ખાવાનું ને એવું કઈના માટે હોય. તો એ તો મંગાવે લે હા એ તો ચાલે પણ આટલી હવે ફોન જેવી આવી બધી. મોંઘી મોંઘી વસ્તુ આપડણે ઓર્ડર કરીએ તો તેના માટે તો વિચારવા જ પડે તે
હા, ને આવા તો કેટલા બધા ફ્રોડ થેલા થેલા છે આ ફોનના ફોન માટે.
હ, એ તો એ કે એવા તો બો કિસ્સા બધા બાર આયવાને હભળવા બી મયલુ.
હા, બાકી આ કપડા વગેરે એ બધીમાં
એ બધુંમાં બી થાય એવું બધુંમાં બી થાય મે તો આમાં વિડીયોઝમાં આવેને એમાં જોયલું કેમ જે જેવું જોઈતું હોય એવી ક્વોલિટીની હોય કા તો પછી ઓ વધારે મોટી સાઈઝ કા તો નાન્લી સાઈઝ આ થઈ જાય જો કે રિટર્ન બી થાય. પર હવે આપણને પાછું એવું બધું. કરવાનું કોઈને હમજ પડે કોઈને એજ તો મને તો એવું કઈ ઓર્ડર કરતા તો ની આવડે એવું ખાલી ડોમિનોઝમાં પીઝા એવું તેવું કઈ ઓર્ડર કરે પર બીજી બધી જે એપ છે આવું તેવું શોપિંગ કરવાની. મેં તો ની કરું કેમ કે એમાં આપણને કઈ હમજ જ નઈ પડે કે કાથી ઓર્ડર કરવાનું કેન્સલ કરવાનું કા જોવાનું આવું તેવું બધું.
પણ એમાં છે ને હું કેવાય જે અ આપેલી હોય એમાં આપેલું હોય બીજું ને. આવે બીજું ક્વોલિટી કઈ બીજી હોય આવે બીજી અરે બધી જ વસ્તુમાં એ લોકો ચેન્જ કરી દેઈ.
એટલે એમાં ક્વોલિટી એમ હારી બતાવે એમ ખાલી. ફોટામાં એમ જે લોકોએ અપલોડ કરેલું હોય.
અરે મેં તો મંગાવેલું તો અ એમાં ડેમેજ હોય ને મને તો આ વાત ખબર જ ની એ શ શર્ટ મંગાયેલો. એમાં એ ફાટેલું હતું હા.
એ રિટર્ન થાય ને.
હ, થાય પણ સાત દિવસની અંદર પણ મને આ વાત ખબર જ નઈ તો પછી મારે એમજ રેરા કો પડું એને
તો આમાં પૈસા જ વેસ્ટ થઇ ગયા ને.
હા યાર. આમાં
તો એજ તો કોઈને રિટર્ન કરતા આવડતુ હોય કોઈને ની આવડ
ની આવરતું હોય તો હવે પૈસા જાય બીજુ કઈની.
તેજ તો એટલે એના કરતા આવી રીતે કઈ ઓર્ડર કરવાનું
અ અને ઓનલાઈન પેમેન્ટ તો કરવાની જ ની હાથમાં પૈ પૈસા આપે ને તે ચાલે કેમ કે એની સામે ખોલીને એમ જોઈ લેવાનું.
પછી કેશ ઓન ડિલિવરી કરી દેવાની.
હા, અયાં તો ઓનલાઈન જો કદીદુ હોય તો
પછી પૈ પૈસા પાછા એલોકો રિટર્ન હ કરે ની કરે. કેવી રીતે પાછું એ પાછા આપણા પૈસા. એ લોક પરથી મેળવવાના આપણને કેવી રીતે ખબર પડે. એક તો આપણને એટલી હમજ પડતી હોયની કોઈ અભણ માણસ હોય તો એનું તો એકદમ જ ગલતી થી કોયના પર બી ક્લિક થઈ જાય આથી હવે જેને પર હમજ પડતી છે આ બધુંમાં એ તો એ લોકો તો એ લોકોની રીતે સરખી રીતે યુઝ કરતા જ છે કે કઈ ડેમેજ હોય તો રિટર્ન કરી દેઇ.
કરી દઈ એટલે તો ચાલતું છે ને.
માં એટલી કેશ ઓન ડિલવરી જ લઈ આવું બધું કોઈ ઓનલાઈન પેમેન્ટ બી કરી દે.
એટલે તો ચાલે. બહુ ઓછા જણા છે, જે માર્કેટમાં જઈને આવું બધું લેવા કે બધા તો ઓનલાઈન વાળા જ થઇ ગયલા છે.
ઓનલાઈન વાળું જ. બધી જ વસ્તુ હવે
ઓનલાઈન છે એટલે ઘર બેઠા મંગાવેલી.
કઈ બી વસ્તુ લેવા માટે આપડે ઘરના બહાર ની
હમ. અરે કોઈ કોઈને કંટાળો આવતો હોય, આળસ આવતો હોય, એટલે ઘર બેઠા મંગાવી લે.
હા, બધું પૈસા વાળાનું કામ છે કે હવે લોકો બેઈને ઓર્ડર કરી દે. તો આપડે તો જવું જ પડે. હમ. એજ તો આપડે તો કેટલી દૂર દુકાન હોય ભલે, તોભી જવા તો પડે જ.
હમ.
હવે પોતપોતાની શોચ, હવે એ લોકો ને જે રીતે ફાવતું હોય, જેવું ગમતું હોય, એવું કરે છે.
એ તો છે.
એમ તો ફાયદો બી છે જ ને, નુકસાન ભી છે જ. એટલે બંને વસ્તુ છે જ.
બંને વસ્તુ છે. એમ બીક ભી હોય કે, કેવું આવશે? કેવું નહીં આવશે? જેવું એમાં બતાવેલું એવું આવશે કે નહીં આવશે.
હા, અડધું તો એમ બધું મીશો, મિન્ત્રા એ બધી જે એપ છે ને, એમ એનું નોટિફિકેશન એમ પર બધા આવે, તો મેં બી ડાઉનલોડ કર્યું. પણ મેં ખાલી એમાં જોઉં, કઈ ઓર્ડર-વોર્ડર કંઈ નહીં કરું, ખાલી જોમ. કેની આ સારું લાગતું છે, આ સારું લાગતું છે, કે કેની પ્રઇસ જ એટલી બધી હોય. કે આપણને મંગાવતા પેલા વિચાર આવેને ઓર્ડર કેવી રીતે કરવાનું, આ તે એજ. તો આપણેે આપડી આંખથી જોઈને, વસ્તુ ક્વલિટી એને ટચ કરીને, કદાચ એમ. ટ્રાયલ રૂમમાં પહેરીને બી જોઈ લઈએ ને, પછી આપડે લાવીએ, એ બેટર છે. પણ એમાં બી પાછો ત્યા સુધી જવાનું-આવવાનું, જે ભાડું આપણું થઈ જાય ખર્ચ, એ બી જોવાનું.
એ તો હોય છે જ, શું કરવાના?
બધી વસ્તુમાં મગજ મારી તો છે જ.
છે જ. હા, એ એડજસ્ટ કરવા પડે તો આપણને.
એ તો એટલે જ, તો જેને જે રીતે ફાવતું હોય, એ રીતે કરે હવે. પણ એવું કઈ હોવા જોઈએ? કંઈ હું એવો કોઈ એપ, જેમાં બધાને એટલે એપ એટલે આવી જ કોઈ શોપિંગ કરવા માટેની કોઈ એપ્લિકેશન.
સિસ્ટમ હોય છે, હમ. મિડલ ક્લાસ લોકોને પોસાય.
એ જ તો ને, અડધી તો એટલી અ ફેક પેલી એડવર્ટાઈઝમેન્ટ કરે. મેં પછીના જોયો. અને થોડી વાર પહેલા યુટ્યુબ સ્ક્રોલ કરતી હતી, એક એડવર્ટાઈઝમેન્ટ હતી. કે એમ કોટ સેટ હતું. એની રેટ કેટલી હતી? વન ફિફટી.
અરે હા, એમાં એમાં બતાવે.
મેં કીધું, આ આટલી સારી ક્વોલિટી! હે, તો મેં કીધું, આ તો હજાર રૂપિયા ના બાર તો આવે ને! વસ્તુ તો, એને વન ફીફટીમાં એ લોકો કેવી રીતે આપે? પછી મે એના અંદર ગઈ, તો એનો રેટ જ ચેન્જ થઈ ગયો અને ડાયરેક્ટ પંદરસો પર
હા, હા, એવું જ બધું. તો એમાં એ લોકો એકસો પચાસ, કાલ તો વન થર્ટી વન. ફોટી આવી રીતે લખેલા હોય.
એટલો લોકો જે કેવું થાય કે, આપડે આને આવડે જ પરચેસ કરી લઈએ, એમ. પછી જયારે એના અંદર ગઈ તો ડાયરેક પંદરસો કરી દીધું તો આવું બધું ફેક હું લેવા બનાવતા હા એજ તો અગર કોઈને હમજ ની પડ ઓર્ડર કરી દીધું પછી આવી જાય તો એનું પેમેન્ટ કરવાનું આ હતી કેટલી મગજ મારી થાય આવું કરવાનું જ ની હોય ને
ને એ એડવર્ટાઈઝ જોઈને તો થાય જ કે આ ચાલ આટલું સસ્તું સુું લઇ લો કેમ કે ઉપર એમ બંને સેટ જ આપે એટલે આટલા ઓછા પ્રાઇઝ
તો આવું તો નઈ ચાલે ને પછી
હમ
એવું જૂઠી એડવર્ટાઈઝમેન્ટ આપવાની જે હોય તે ફિક્સ ભાવે રેટ રાખવાનું છે, જેને લેવું છે તે તો કેટલો બી ભાવ હોય એ તો લેવાના જ પણ જેને નથી ખબર પડતી પછી એ લોકો શું કરે ગલત ફેમીમાં આવીને કે આ તો આટલા બ
એટલે લઈ લેવું કરી લેવું ઓર્ડર
કપડાં વસ્તુ ને કેટલી બધી આવી પ્રોડક્ટ આ ક્રીમ તે ક્રીમ બધી ક્રીમ નું પરફ્યુમ નું બધાનું આવું જ બધું આવ્યા કરે. એની રેટ એકદમ ઓછું હોય અંદર જાય પછી વધી જાય
તેમાં તો જો આ સ્કીિન કેર પર તો કરવાનું જ નહી વિશ્વાસ
એ તો એમાં બી એટલું એવું એવું બતાવે કે આને એક જ વાર યુઝ કરીને તને હાલુ આ થઈ જાય હે આ હારું થઈ જાય તે હારું થઈ જાય.
ને આટલામાં તમને પડે એવું તેવું અરે મે ફોનમાં પોતે જ એક ફેસ વોશ જોયું ફોનમાં બતાવે કે વન ફિફ્ટી ની અંદર આવી જાય પણ મેં રિયલમાં જયારે પૂછવા ગયો તો બસ્સો ની અંદર હતો.
તો એજ તો કે આટલું બધો એમ ડિફરન્ટ હમ
શહકાર પર આપ કો એકસો વીસ રૂપિયાનો પડતો
તો એજ તો કે એમ ગલત પ્રાઇસ બતાવીને એનો મતલબ હું
હમ
એ લોકો પોતાની જ ઇમેજ ખરાબ કરે ને એ જે એપ્લિકેશન વાલા છે.
હા પણ હું કરવાના એ લોકોને કઈ આમ બીજું ઓપ્શ નહી મળતું હશે પોતાની પ્રોડક્ટ ને આમ બીજાને બતાવવા જાહેર કરવા હા એ બતાવવાનું હોય ને જેને પોસાય એ તો લેવાના જ છે.
હા એ તો લેવાના છે પણ આવું આવું ગલત પછી એડવર્ટાઈઝમેન્ટ તો એની અલગ અલગ રેટ બતાવ્યું ને તો જે લોકો જે પ્રોડક્ટ એમ લેવાના છે એ બી નહી જ લઈ ને કે આ તો આનું રેટ ચેન્જ થઇ ગયો એમ કરીને
તો એ જ ને બતાવે કઈ બીજુંને આવે કઈ બીજું તો એમ ગુસ કોઈને બી ગુસ્સો આવે
હ
આજ વસ્તુ એમ બહ કે આપણને આવું જોઈને જો આવી એડવર્ટાઈઝમેન્ટ કરેલી હોય. તો બધાં જ ખુશ થઇ જાય કે આટલા ઓછાં રેટમાં આટલી આવી વસ્તુ એમ હા તો કોઈ બી એમ લેવા માટે કોઈ બી હોય વરી પછી. તો એ જોય તો ખરી જ ને એક વાર
ને એનો બી એની જે જેને આવું બધું કરેલું હશે જે એપ એ કે કોઈ એ બી એનુંભી નામ થાયા વરી. હા આવી રીતે કરીને તો બધા એમ કઈ બી બોલસે જ ને એને
એજ તો બધાં ગાળો જ આપે પછી. કે આટલામાં આવે દીધો આવું બ બતાવે હું લેવા એમ તેમ કરીને.
હા એટલે તો અડધાં લોકો ઓનલાઈન શોપિંગ બી નહીં કરે કેમ કે ઓનલાઈનમાં બી આવું જ છે. એમાં બ હવે બીજી પ્રાઇસ પણ જયારે તમને તમે ઓર્ડર કરો.
એટલે તો એમ એટલે તો કઈ શોપિંગ કરવાનું પણ નહીં ગમે કોઈ એપ પરથી કઇ ખબર નહીં પડે આપણને.